નમસ્તે
નમસ્તે કેમ છો
મજામાંત તમે કેમ છો
હું પણ મજામાં આજે વેધર ખુબ સરસ છે ને
આજે આપણે સ્કૂલ વિશે વાત કરીએ
ઓકે હ શરૂ
સ્કૂલ તો દરેક ના જીવન નો ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ હોય છે.
બિલકુલ તમે કઈ સ્કૂલમાં ભણ્યા હતા
હું શ્રી વિદ્યા મંદિરમાં બન્યો હતો અને તમે
સ્કૂલ માં ભણતી હતી
ઓ તમે સ્કૂલ ના દિવસોને મિસ કરો છો
ખુબ જ સ્કૂલના દિવસો મારા જીવનના સૌથી સરસ દિવસો હતા
મને આજે મને પણ એવું જ લાગે છે ત્યારે કોઈ ટેન્શન નથી હોતુ
હા સવારે સ્કૂલ જવાની તૈયારી કરવી પણ મજામાં આવતી હતી
હા યુનિફોર્મ પહેરવાના બેગ તૈયારી કરવાની હોમવર્ક ચેક કરવું
હમ અને સ્કૂલ બસ ની રાહ જોવાની
હા હું સાયકલ પર સ્કૂલ જતો હતો
વાહ સાયકલ પર મિત્રો સાથે જવાની મજા જ અલગ હોય
હા તો રસ્તામાં ઘણી વા ઘણી બધી વાતો કરતા હતા
હમ તમારો ફેવરેટ સબ્જેક્ટ કયો હતો
મને સાયન્સ ખૂબ ગમતું હતું તમે
મને ગુજરાતી અને ઇંગ્લિશ ગમતા હતા
મેકટસ ગમતું હતું
થોડું પણ મેથ્સમાં થોડી મુશ્કેલ પડતી હતી
હ મને મેક્સ ખૂબ ગમતું હતું
અચ્છા તમારા ફેવિરેટ ટીચર કોણ હતા
મારા સાયન્સ ટીચર તેઓ ખૂબ સારી રીતે સમજાવતા હતા
મારા ગુજરાતી ટીચર પણ ખુબ સારા હતા
સાચી વાત સારું ટીચર હોય તો સબ્જેક્ટ પણ ગમવા લાગે
એકદમ સાચુ
સ્કૂલમાં તમારા ઘણા ફ્રેન્ડ્સ હશે
હા ઘણા હતા આજે પણ કેટલાક સાથે કોન્ટેક્ટમાં છું.
મારા પણ કેટલાક સ્કૂલ ફ્રેન્ડ આજે પણ બેસ્ટફ્રેન્ડ છે.
હમ વિશેષ ની વાત યાદ છે.
હા વીસેસની રાહ ઉભાતા હતા
હમ લંચ બોક્સ એક્સચેન્જ કરવાની મજા આવતી હતી
કોઈના ટિફિનમાં સમોસા હોય તો બધા એની પાસે જતા
હા અને કોઈ ચોકલેટ લાવે તો બધા સારી શેર કરતા
સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન પણ થતું હતું
હા હું ડાન્સમાં ભાગ લેતી હતી
હું સ્પીચ કોમ્પિટીસ એ માં ભાગ લીધો હતો.
સારું કેવાય સ્ટેજ પર જવાની ડર લાગતી હતી તમને.
હા શરઆતમાં લાગતો હતો પણ પછી કોન્ફિડન્સ આવી ગયો.
ફૂલ કોન્ફિડન્સ વધારવામાં ઘણી મદદ કરે છે.
બિલકુલ.
સ્પોર્ટ્સ ડે માં ભાગ લેતા હતા?
હા હું રનિંગમાં ભાગ લીતો હતો.
હુ. ખો ખો અને બેડમિન્ટન રમ. તી અતી.
આમ સ્પોર્ટ્સથી હેલ્થ પણ સારી રહે.
હા અને ટીમવર્ક પણ શીખવા મળ્યો.
સ્કૂલમાં ડિસિપ્લિન પણ શીખવા મલે.
હા સમય નું મહત્વ પણ સમજાય.
સાચી વાત હોમવર્ક કરતા હતા કે લાસ્ટ મુમેન્ટ સુધી મૂકી દેતા હતા.
ક્યારે ક્લાાસ મોમેન્ટ સુધી મૂકી દેતી હતી.
હું પણ એવું જ કરતો હતો.
એક્ઝામની પેલાની રાતે વધારે અભ્યાસ કરતા હતા.
અને એક્ઝામ પછી બધું ભૂલાઈ જતું હતું.
હા હા, સાચું.
સ્કૂલ પિકનિકમાં ગયા હતા.
હા એકવાર જુ અને સાયન્સ સિટી ગયા હતા હમણાં.
અમે હિસ્ટોરિક પાર્ક ગયા હતા.
હમ્મ, પિકનિકના દિવસે બધા ખૂબ એક્સાઈટેડ હોય.
કોઈ પણ ક્લાસમાં ધ્યાન નથી આપતું.
બધા બસ પિકનિકની વાત કરતા હોય.
સ્કૂલ લાઈ લાઈબ્રેરી વાપરતા હતા.
હા મને બુક્સ વાંચવું ખૂબ ગમે છે.
લાયબ્રેરીથી નોલેજ વધી. છે.
હમ્મ, અને કમ્પ્યુટર લેબ પણ હતી તમારી.
હા તા ત્યાં બેસિક કમ્પ્યુટર સ્કિલ શીખવા.
હમ્મ, આજે ટેકનોલોજી ઘણી આગળ વધી ગઈ છે ને.
હા બરાબર પણ સ્કૂલનાં સિમ્પલ દિવસોની વાત જ અલગ હતી.
હા, એતો છે ટીચર્સની ડાટ પણ યાદ આવે છે.
સાચી વાત, ત્યારે ખરાબ લાગતું હતું પણ હવે સમજે છે કે આપણે સારા માટે હતા.
હમ્મ બિલકુલ.
સ્કૂલે આપણું ઘણું બધું શીખાવ્યું.
હા, ફક્ત સબ્જેક્ટસ નય પણ જીવનની જીવાની રીત પણ.
એકદમ સાચું રિસ્પેક્ટ, હોનેસ્ટી અને ફ્રેન્ડશિપસ જેવા વેલ્યુ પણ.
હમ્મ, સ્કૂલ વગર બાળપણતો અધુરું જ રય જાય.
સાચી વાત, જો તમે સારી જો તમે ફરી સ્કૂલ જવામાં લે તો જશો?
હા, એક દિવસ માટે તો. જરૂર.
હું પણ મારા ફ્રેન્ડસ અને ટીચરને ફરી મળવા ગમશે.
હમ, સ્કૂલની મેમરીઝ સાદા યાદ રહે છે સદા.
હ અને સ્કૂલના દિવસો કદાચ જીવનના સૌથી સુંદર દિવસો હોય છે.
હા, આ વાત સાથે હું પણ સંપૂર્ણ રીતે સેમ. તમને સ્કૂલનો પેલ્લો દિવસ યાદ છે.?
હા, થોડા યાદ છે હું ખૂબ નર્વસ હતો.
મને પણ હું મમ્મીનો હાથ છોડાવવા તૈયાર જ નથી હતી.
ઘણા બાલકો રોતા હતા ને?
હા, કેટલાક તો ક્લાસમાં જવાનું નામ પણ નથી લેતા નતા.
બરાબર. પછી ધીરે ધીરે સ્કૂલ બીજા ઘર જેવું લાગ્યું ગયું.
બિલકુલ, મિત્રો મળ્યા પછી બધું સરળ લાગી ગયું.
તમારી બેન્ચ પાર્ટનર કોણ હતી?
મારી ફ્રેન્ડ હતી અમે ઘણી વાત કરતા
તો ક કોઈ દિવ ીચે પકડી લેતા હતા
હા ઘણી વાર
હ હ મારા સાથે બને એવું જ થતું
સ્કૂલમાં કોઈ શરારત કઈ હતી તમે
હા એક વાર અમે બેલ વાગતા પેલા જ બેગ પેગ કરી દીધું
એ તો બહુ નાની છે બાબત કહેવાય અને ટીચર આવી ગયા હ છે ને
હા પછી બધા ઉભા રહી ગયા
તમે એકવાર ક્લાસ માં પેપર પ્લેન ઉડાડ્યા હતા
હમ લેનડાડ્યું પછી શું થયું
ટીચરે બધા આપલી શબ્દ કરી લીધા
બહ મોઘા હતા ને સ્કૂલ ની નાની નાની શેારત તો આજે યાદ કરી તો હસી આવે
તો પેપર થી બનાવેલા હતા સાચી વાત મોૂઘા ક્યાંથી હોય શ
તમને સ્કૂલ એસેમ્બલી ગમતી હતી
હા પ્રેયર થોટ ઓફ ધ ડે અને ન્યુઝ સાંભળવા મળતી હતી બીજું કઈ નને
એસેમ્બ્લી થી કોન્ફિડન્સ પણ વધતો હતો
હા એ તો છે જો કોઈ સ્ટેજ પર સ્પીચ આપે તો અમે મને ખુબ સરસ લાગતું હું પણ આપતી
મને પણ પણ થોડીક બોરિંગ લાગતું
હમ લાગે કોક વાર પણ આમ મજા આવે કોક વાર આપડે દેવા જાય ને સ્પીજ તો.
યસ.
હમ સ્કૂલમાં કોઈ ફેવરેટ મેમરી છે તમારી?
હા છે છે, એક વાર અમારી ટીમ સ્પોર્ટ્સ ડેમાં ફર્સ્ટ આવી હતી.
હા સારું કેવાય બધા ખુશ થઇ ગયા છે ને.
હા ટ્રોફી મળતા બધા તાલીઓ પાડતા હતા.
આ તો પાડે જ ને. મારી ફેવરેટ મેમરી એન્યુઅલ ફંક્શનની છે.
હમ. તમે ડાન્સ કર્યો હતો?
હા અને મારા પેરેન્ટ્સ પણ જોવા આવ્યા હતા.
ત્યારે તેમને બહ ખુબ પ્રાઉડ ફીલ થયું હશે.
હમ બિલકુલ.
સ્કૂલમાં એક્ઝામ ટાઈમ કેવું લાગતું?
થોડું ટેન્શન રેતું બટ ચાલી જાય એમ.
હું પણ એક્ઝામ પહેલા ટાઈમટેબલ બનાવતો હતો.
અને ફોલો કરતા હતા?
નહી બરાબર તું નહી.
મારા સાથે પણ એવું જ થતું.
રિઝલ્ટનો દિવસ
હા બધા માર્ક્સ વિશે વાત કરતા હતા.
ટીચર રિપોર્ટ કાર્ડ આપતા ત્યારે થોડું ડર લાગતો.
હા એ તો છે, જો માગ સારા હોય તો ખુશી ને તો ડર જ લાગે ને.
સાચી વાત, ઓછા આવે તું વધારે મહેનત કરવાની પ્રેરણા મળે.
હમ એ બી છે, સ્કૂલે કોમ્પિટિશન ની ભાવના પણ શીખવાડી.
હા પણ સાથે સાથે ફ્રેન્ડશિપ પણ.
હમ પણ ક્લાસરૂમની મજા જ અલગ હોય છે.
સાચી વાત, હવે આ દિવસો બહુ યાદ આવે છે.
હમ સાચી વાત, સ્કૂલ ના દિવસે હવે બહુ યાદ આવશે.
મને તમારા સાથે વાત કરીને સ્કૂલ ના દિવસો બહુ યાદ આવ્યા.
હમ. સારું તો પછી આપડે
આવજો તમારો આભાર.
આભાર તમારો બી, ચાલો બાય.
બાય.